નમસ્કાર કેમ છો
બસ મજામાં તમે કેમ છો
બસમાં જમા છું શું કરો છો તમે
બસ અતાર જમીને બેઠા છે બહુ વર્ષો પછી તમારો કોલ આવ્યો
હા હા પણ આજે આપડે છે ને પરંપરા વિશે વાત કરવી છે ને એટલે મેં કોલ કર્યો તમને
શું વાત છે આ તો ખુબ જ એમ રસપ્રદ વિષય છે અને તેનું મહત્વ પણ ખુબ જ આમ મોટું છે
બરાબર છે પરંપરા એટલે તમને ખબર છે શું છે
શું છે થોડું મને સમજાવશો
ચોક્કસ એક પેઢી થી બીજી પેઢી સુધી આવતી રીત રિવાજ અને સંસ્કૃતિ
બિલકુલ સાચી વાત છે અને કહેવાય છે ને કે પરંપરા લોકોને એકબીજા સાથે જોડે છે અમને
હા બરાબર છે તમને ખ્યાલ હશે દરેક દિશ અને દરેક પ્રદેશની પોતાની અલગ અલગ પરંપરાઓ હોય છે
બિલકુલ અને આ વિવિધતા દુનિયાને આમ સુંદર બનાવે છે
અને ભારતમાં તો ઘણી બધી પરંપરાઓ જોવા મળે છે આપણે
હા એ જ આમ જોવા જઈ કે ઉત્તર થી દક્ષિણ અને પૂર્વ થી પશ્ચિમ સુધી અલગ અલગ આમ રીતે ર એરી વાત છે
બધાની અલગ અલગ પરંપરા હોય છે લગ્ન માં પણ પરંપરા દરેક જગ્યા અલગ અલગ જ હોય છે
બિલકુલ બિલકુલ અને ક્યાંક તો ફૂલથી સ્વાગત થાય છે તો ક્યાંક આમ ગીત અને નૃત્ય સાથે ઉત્સાહ મનાવવામાં આવે છે
અને તહેવારો માં પણ પરંપરાનોો મોટો ભાગ છે
એજ અને કેહેવાય છે ને કે તહેવારો લોકોને એક સાથે આપવાનો અવસર આપે છે
બહ મજા આવે તહેવાર આવે ને તો ઘરમાં મોટા લોકો લોકો નાના લોકો એ પરંપરા વિશે જણાવે છે
બિલકુલ બિલકુલ અને તેનાથી ખુબ જ આમ જ આમ જ્ઞાન મળે છે આમ કેવા ને
હા હમ અને અત્યાર તો ભોજન માં એ બહુ પરંપરા થઈ ગઈ છે ઘણું મહત્વ થઈ ગયું છે એમાં
બિલકુલ અમ જાત જાતના ભોજનમ એમાં જાત જાતની વાનગીઓ પણ થઈ ગઈ છે ને વર્ષો જૂની પરંપરા ચાલતી હોય છે તેમાં તો ભોજનમાં તો કેવાય ને
હમ અને પરંપરાગત કપડાં પણ પહેરે છે બધા હવે તો કે લગન હોય કેવાય થી સંગીત હોય નૃત્ય હોય ગીત હોય
એજ જ બિલકુલ બિલકુલ કેહેવાય ને કે જયારે પણ કંઈક પ્રસંગ હોય સારો તો ત્યારે આમ વર્ષો જૂની જે પરંપરા ચાલતી હોય એ જ આમ ચાલતી આવે છે
હમ એટલે આપડી કલાઓ હજુ જીવંત રહી છે
બિલકુલ અને બિલકુલ સાચું કીધું અને એમ કહેવાય કે લોકગીત અને તમે જેમ કીધું લોકનૃત્ય એક આમ એક પરંપરાનોો એક આમ મોટો ભાગ બની ગયો છે
બરાબર છે અત્યારે તમે મંદિર જાઓ મસ્જિદ જાઓ ગુરુદ્વારા જાઓ. ચર્ચ જાઉ ત્યાં પણ અલગ અલગ પરંપરાઓ જોડાયેલી જ છે એમની.
બિલકુલ આમ કહેવાય ને કે ત્યાંના લોકો તો છે ને શ્રદ્ધા સાથે વિવિધ રીતોનું આમ પાલન કરે છે આમ.
અને એ બહું સરસ છે કે પરંપરામાં છે ને વિનમ્રતા અને આદર પણ હોય છે.
બિલકુલ અને કહેવાય છે ને કે મોટા લોકોને માન આપવું પણ આમ એક સારી પરંપરા છે આમ.
તો બહુ જ ખુબ જ સરસ વાત છે. પણ પરંપરા ઘણા બીજા પાસા પણ છે.
જેમ કે જોવા જઈએ આમ ઝાડ રોપીને અને આમ પાણી બચાવું આમ હવે આમ સારી પરંપરા બની રહ્યું છે નહી.
ના બરાબર છે તમે ઘરમાં સવાર ઉઠો શરૂઆત કરો એ અલગ જ રીતે થતી હોય છે પરંપરાઓ.
બિલકુલ આમ કેહેવાય ને કે આમ વર્ષો જૂની ચાલતી પરંપરા કે સવાર ઉઠી ને પહેલા તો આમ આમ વાતાવરણ આમ બહાર બેસીને ચા પીવાની આમ વષો જુની
હમ. ઘરમાં પ્રાર્થના કરવાની રોજ ના કામ શરૂ કરવાના. અને સમય નું પાલન પછી ઘણા પરિવારમાં પરંપરા બની ગયું છે આ બધું.
બિલકુલ સાચું કીધું અને હું તો એટલું જોઉં છું ને કે ગામમાં છે ને ઘણી જૂની પરંપરા આજે પણ જીવતી
જેવી છે બરાબર છે તમારી. અને અત્યાર તો શિસ્ત અને જવાબદારી નો વિકાસ પણ બહુ જ થઈ ગયો છે.
બિલકુલ હો જેમ કે એમ કેહેવાય ને કેમ તમે જેમ કીધું કે બહુ જેમ તેનો વિકાસ થઈ ગયો છે પણ આમ જે ચાલતી આવે છે ને પરંપરા એને નિભાવી જ જોઈએ હું એમ જ કવું.
અત્યારે અતિથથી આપણેે ઘરે આવી તો એનું કેટલું સરસ સ્વાગત કરીએ છીએ. એ હજુ પણ એટલી જ પરંપરા ચાલે છે પેલા જેવી જ.
બિલકુલ કેહેવાય છેને કે અતિથિ દેવો ભવો આમ જે વર્ષો જૂની પરંપરા છે કે જયારે પણ કોઈ મહેમાન આવે તેમને પેલા તો સ્વાગત કરવું પછી તેમને કઈક જમાડવું એ આપડી વર્ષોથી ચાલતી આવી જૂની પરંપરા છે તેનું આપણે પાલન
કરવું જ જોઈએ બરાબર છે મીઠા શબ્દોથી કરવું હસમુખ ચહેરો રાખવાનો એ એમના સ્વાગત ન મુખ્ય ભાગ છે.
બિલકુલ સાચુંક્યું હતું અને આ બધામાં પણ આમ ભાષા પણ આમ પરંપરાને આમ જીવ તી રાખે છે કેવાય છે જેવું તમે કીધું ને આમ
અને તમને ખબર છે ગામમાં તો ચોરા હોય ચોકમાં લોકો કેવા ભેગા થાય છે.
હા.
અને પછી સહ વાર્તા કરે સમાચાર વાંચે પછી વિચારો એમને એક બીજાને કે કેટલી મજા આવે.
બિલકુલ આમ કેવાય ને કે ગામની તો ચર્ચા અને ગામમાં જે ચાલતી પરંપરા એનું આખું મૂલ્ય જ કઈક અલગ જ છે આમ જે શહેરમાં જોવા જ નથી મળતું.
અને ત્યાં એટલી સફાઈ પણ એટલું મહત્વ રાખી છે પરંપરાનું. અને તમને ખબર જ હશે કે સ્વચ્છ જગ્યા બધાને ગમે છે.
બિલકુલ સાચું કીધું કે જ્યાં સ્વચ્છતા હશે તો ત્યાં લોકો પણ હશે અને લોકોને ગમે પણ છે તેવી જગ્યા એટલે ખૂબ ખૂબ જા અગત્યનું છે કે સ્વચ્છતા તો રાખવી જ જોઈએ ક્યાં બ હો હા એજ
બરાબર છે અને પેલાના જમાના જૂની જૂની ઈમારત હતી એ પણ ઈતિહાસની સાક્ષિક છે.
બિલકુલ આમ કેવાય ને કે વર્ષો જૂની ઈમારતો છે ને અત્યાર ભી આપણને આમ યાદગી કરાવે છે. ક્યા પેલા કેવાય ને કે કેટલી જૂની ઈમારતો અત્યાર સુધી છે અને તેમાં આપણે કેહેવાય ને કે જાત જાતનું બધું થતું હતું તે પણ આમ યાદ કી રહી ગઈ છે છ અત્યારે ખંડર બની ગયું હોય તો એ આમ યાદોમાં વસી ગયું છે
પણ તોય એની સંભાળતું આપડી જવાબદારી જ છે ને
હા તમારી એકદમ સાચી વાત છે કે તેને સંભાળવું તો જોઈએ જ
અને કેટલાક લોકો ખબર છે પરંપરાગત માં રમતો પણ રમતા હતા
હા વર્ષો જૂની પરંપરા જે ચાલતી હોય રમતમાં તે હજી પણ ચાલે. છે બિલકુલ તમે સાચું કીધું.
અને આપણે રમતમાં મનોરંજન પણ સાથે શારીરિક કસરત પણ થઈ જતી હતી.
બિલકુલ આમ કેહેવાય ને કે વર્ષો પહેલા તો આમ કેવાય પરંપરા સાથે, આમ શારીરિક કસરત પણ તમે જેમ કીધું એમ થઈ જતી તી, પણ અતારના જમાનામાં એવું બધું આમ બોવ ઓછું જોવા મળે છે, કેવાય ને કે નવી પેઢી આવી છે. બિલ બિલકુલ સાચું કીધું કે આજકાલ મોબાઈલ ના કારણે છે ને કે કહેવાય ને કે નવી પેઢી છે ને આખો દિવસ મોબાઈલમાં જ તેમનો સમય પસાર કરે છે. તેથી એ કશું બહારની એક્ટિવિટી નથી કરી શકતા. તે ખુબ જ આમ ખોટી વાત છે. તેમને વર્ષો જૂની પરંપરા નું મહત્વ આમ જણાવો ખુબ જ આમ અગત્
પણ બરાબર છે. બાળકોને જૂની રમતો વિશે જણાવવું જ જોઈએ. કેમ કે એ લોકો રમતો ભૂલાય નહી, એ લોકોની પછી તમને ખબર છે? આપડે કપડા સિવાય ઘરની સજાવટ પણ પરપરાંપરાગત છે. આપડે ઘરમાં સજાવટ કરીએ છીએ. બાર તહેવારે.
બિલકુલ બિલકુલ આમ કેવાય ને કે દિવાળી હોય કે ઉત્તરાયણ હોય પરંપરા ચાલતી હોય કે દિવાળી માં નવા કપડા લાવવા, ઘરને આમ એકદમ આમ ચોખ્ખું કરવું. પછી ઉત્તરાયણ માં તલ ચીકી બનાવું. આમ જાત - જાત નું ફરસાણ બનાવું. જે વર્ષો બધું તો ચ્લતું આવે છે
અને અત્ય્યારે તો પાણી, જળ અને પ્રાણી નું પણ રક્ષણ કરવું જરૂરી થઈ ગયું છે.
હા એ બધાનું પણ આમ ખુબ જ આમ જરૂરી થઈ ગયું છે આજકાલ
છે ને?
બિલકુલ તમારી વાત એકદમ સાચી છે, કે બધું જ બચાવું અને બધું જ આમ જોવા જાય તો એ તુ પરંપરામાં જ આવે પણ પરંપરા ક્યારે મનાય કે જય્યારે લોકો માનતા હોય.
હમ
એવું છે, એટલે લોકોને આના વિશે આમ જાગૃત કરવા ખુબ જ આમ જરૂરી. હા બિલકુલ. માહિતી આપવી ખુબ જ આમ અગત્યની છે.
અને તમને ખ્યાલ હશે ભાષની પણ મીઠાશ હોય ને આપડી એ પણ આપણી પરંપરાને મજબૂત જ બનાવે છે.
બિલકુલ બિલકુલ સાચી વાત છે તમારી. એ જ
અને રોજિંદા જીવનમાં પણ દેખાય છે એના લીધે.
બિલકુલ સાચું કીધું તમે કે એમ રોજિંદા જીવનમાં
અને પરં હમ પરંપરાગ તમને ખબર છે? લોકો વચ્ચે વિસ વાસ ઉભો કરે છે, અને તમારા સંબંધો મજબૂત કરે છે.
બિલકુલ સાચું. કે જેમ કે આપડે આમ કેવાય ને કે ઘરે આવ્યા હોય, તો આપડા આપડે ફેમિલી જોડે એમ થોડું સમય બિતાવીએ અને તેમની સાથે વાત કરીએ. પણ એમ એક પરંપરા છે, અને તેમની જોડે વાત કરીએ તો આપણા સંબંધો આમ મજબૂત
મજબૂત બને છે.
મજબૂત કરે છે.
અને તેમાં તમને ખ્યાલ હશે સંસ્કાર, શિસ્ત સહકાર અને સંવેદના પણ સમાયેલ છે.
બિલકુલ સાચું કીધું તમે. એજ એજેજેચ
હમ અને આજી આપ આપણે પરંપરા વિશે પાણું ખુબ વિશાળ વાત કરી.
એ જજ બહુ મજા આવી ગઈ તમારી જોડે આ વિષય પર વાત કરીને.
અને આશા જી કે આ ચર્ચા બધા માટે ઉપયોગી બની હશે.
બિલકુલ બિલકુલ બિલકુલ સાચું કીધું જ.
તો ફરી આપણેે મળીશું?
હા ચોક્કસ હા આબાર.